હેલો બસ મજામાં તમે કેમ છો
હું બી એકદમ મજામાં બસ આજ તમારી જોડે વાત કરું છું તમે શું કરો છો
મારે પણ આજે તમારી જોડે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે પર્યાવરણ નહી આપડણે કઈ રીતે જાળવી શકાય
હા આ વિષ દરેક વ્યક્તિને માટે ખુબ જ જરૂરી છે પર્યાવરણ વગર જીવનની કલ્પના પણ ખરી અધૂરી છે
હમ હા પર્યાવરણ એટલે આપણી આસપાસ નું બધું જમીન પાણી હવા પ્રાણી અને કુદરત ના બધા ભાગો મળીને પર્યાવરણ બગ છે
જો પર્યાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત હોય તો માણસ પ્રાણી અને પક્ષી બધા સરસ રીતે જીવી શકે છે
હાજ બિરિયાની ઘણી સમસ્યા જોવા મળે છે હવે પ્રદુષણ ભડી પ્રદુષણ અ અવાજ પાણી પ્ર અવાજ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ રીતે વધી રહ્યા છે
હા આ પ્રદુષણ થી માત્ર કુદરત જ નહીિ પણ માનવ જીવન પણ પ્રભાવિત થઈ છે
હા હવે પ્રદુષણ કેમ થાય તો તમે ભણાવી શકો છો
હા કેકરી માંથી નીકળતો ધુમાડો વાંચનો વચ્ચનો માંથી ના નીકળતો ધુમાડો પ્લાસ્ટિક સળગાવું અને વધુ પ્રમાણના ઈદાન વપરાત
પ્રદૂષણ થાય છે
હા વાહન માં ઉપડ તોરોો ખુબ સદુચિત કરે છે જો હવે અશુ હોય તો સ્વાસ લેવામાં તકલીફ પડે અને ઘણા રોગો પણ થઈ શકે છે એટલે સ્વચ્છ હવામાં વૃક્ષો ઉગાડવા ખુબ જ જરૂરી છે
હા વૃક્ષોને કુદરત નું ધ્યાન કહેવામાં આવે છે હા વૃક્ષો ઓક્સિજન આપે છે ચાયો આપે છે છાયો આપે છે વરસાદમાં પણ મદદ કરે છે ઘણા પક્ષીઓને
હ જો ભપતો કાપવામાં આવે તો શું થાય
તાપમાન વધે વરસાદ ઓછો પડે પ્રાણીઓનું રહેવું મુશ્કેલ બને છે જમીન પણ સુકી જાય છે
હ એટલે કે વૃક્ષ કાપ્યા તો તેના બદલે ઘણા નવા તો ઉગાડવી જરૂરી છે
હા બિલકુલ વૃક્ષ રોપણ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી તે રોજની જવાબદાારી છે
હા પણ આજે ઘણા લોકો પાણીનો બગાડ કરે છે
હા નલ ખુલ્લો છોડી દે છે જરૂર કરતા વધુ પાણી વાપરવું અને નીકળી નાળીઓમાં ગંદકી નાખવાથી પાણીનો બગાડ થાય છે
હા જોવો ને મુંબઈમાં અત્યારે ઘરમાં પાણી નથી આવતું બે સમય પાણી આવે તે કલાક બ જ પાણી આવે
ઓહો સ્વચ્છ પાણી બધા માટે જરૂરી છે
હા એટલે એટલે મુંબઈ માંણી પણ નથી આવી વરસાદ ખુબ ઓછો પડ્યો છે અમારા મુંબઈમાં એલે વરસાદનું પણ પાણી બતી નથીથી આપને સીજ મળે છે વળતનું પણ સ બજાર હોવું ખુબ જ જરૂરી છે
વરસાદી પાણી સંગ્રહથી ભૂ ભૂગર્ભ નું પાણી પણ વધે છે
સાચી વાતે અને ભવિષ્યમાં બી પાણીની તંગી થવાની છે. તેનાથી આપણે વરસાદનું પાણી બચાવવું જરૂરી છે, અને પણ પ્લાસ્ટિક પણ પર્યાવરણને મોટો પ્રશ્ન બની ગયો છે.
હા બિલકુલ સાચી વાત છે, પ્લાસ્ટિક સરલતાથી નાશ પામતું નથી. થી તેના કારણે જમીન અને પાણી બંને પ્ર પ્રદુષિત થઈ જાય છે.
એટલે કાપડથી થેલી વાપરવાની સારી આદત છે.
હા પ્લાસ્ટિકનો ઉપ ઉપયોગ જેટલો ઓછો કરીએ તેટલું સારું. કચરો પન અલગ અલગ રાખવો જોઈએ.
સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવાથી સફાઈ પન સારી થાય અ અને તેનો ઉપયોગ પણ થઈ શકે.
અ સફાઈ પન પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે.
સ્વચ્છ વાહન અને સ્વચ્છ સહગ સ્વસ્થ જીવન તરફનું પગલું છે.
પક્ષીઓ અને પ્રાનીઓ પન પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા જો તો આપણે હવાની વાત કરીએ, હવે જમી મીન વિશે પણ વાત કરવી જોઈએ.
હા જમીન પણ આપણું મોટું ધ્યાન શકે છે. સારા પાક માટે સારી જમીન જરૂરી છે.
જો જમીન ખરાબ થઈ જાય તો ખેતી પણ સારી રીતે થઈ શકે.
એટલે અ રશિયાનિક વસ્તુનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાતે કુદરતી ખાતર અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.
આ રીતે જમીનની તાકત લાંબા સમય સુધી બની રહે છે.
હા આપણને અવાજના પ્રદૂશન વિશે વાત કરીએ તો આ મોટો અવાજ પણ એક પ્રદુષન છે. વધારે હોર્ન વગાડવા સારી આદત નથી.
હા લગ્ન ઉત્સવ અને બીજી જગ્યાએ પન અવાજ મર્યાદામાં હોવો જોઈએ.
હહ મોટો અવાજથી બધાં બાળકો, વૃદ્ધો અને પક્ષીઓને પણ તકલીફ પડે છે.
શાંતિ પન સારા જીવન માટે જરૂરી છે.
હા અને પણ આપડે હવે એ તે વસ્તુઓથી આપણે એવું સમજી શકીએ કે વીજળી બચાવવી પન પર્યાવરણ માટે એટલું જ જરૂરી છે.
હોય ત્યારે લાઈટ અને પંખો બંધ કરીને જવું જોઈએ આપણે
હમ બિલકુલ સાચું. હમ
સૂર્ય ઉર્જાનો ઉપયોગ વધતો જાય છે. આ ઉર્જા પ્રદુષન ઓછું કરે છે. પવન ઉર્જા પન ખુબ ઉપયોગી છે.
હા આ બધા ઉર્જાઓ આપ વાપરવા ઉર્જાનો ઉપયોગ વધે તો હોય તો સારું બને.
બિલકુલ સાચું, હવે પ્લાસ્ટિકની વાત કરીએ.
સ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કાપડની થેલી વાપરવા સારી આદત છે.
પ્લાસ્ટિક વર્ષા સુધી નાશ થતું નથી. જેના કારણે જમીન અને પાણી બંને પ્રદુષિત થઈ જાય છે.
હા એટલે પ્લાસ્ટિકનો યોગ્ય નિર્ણય પણ જરૂરી છે.
હા
અને ફરીથી વાપરી શકાય તેવી વસ્તુ વાપરવી જોઈએ.
આપણે ઘરની આસપાસ પણ રાખવું જોઈએ, સારું છે.
હા કચરો અલગ અલગ મૂકવો જોઈએ, સૂકો અને ભીનો કચરો અલગ અલગ હોય તો નિકાલ સરળ બને છે, આ સારી ટેવું દરેક જગ્યાએ હોવી જોઈએ.
પણ આ વાતને સમજ આવી દઈ.
હ શાળામાં પર્યાવરણ વિશે શીખામણ આપવી જોઈએ. બાળપણથી સારી આદત પડે તો મોટા થઈને પણ ચાલે.
વૃક્ષારોપણના કાર્ય પણ પણ થતા હોય છે, પણ માત્ર વૃક્ષ લગાવવું. નથી તેની તેમાં મેં સંભાળવી લેવાની
પાણી આફું રક્ષન કરવું કરવું અને મોટો થાય ત્યાં સુધી જોવું જોઈએ, ત્યારે જે વૃક્ષ સફળ રીતે ઉગશે કુદરત સાથે પ્રેમ રાખવો જોઈએ.
પર્યાવરણ બચે
અને આવનારી પેઢી પણ સારી દુનિયા મળશે.
હા દુનિયા તો સારી બનશે આપણને બધા નાની નાની શરૂઆત કરવી જોઈએ પૃથ્વીને સુંદર બનાવવા માટે,
આ નાનું પગલું પણ મોટો ફેરફાર લાવી શકે છે.
સાચી વાત છે નાના નાના પગલા પણ પૃથ્વી માટે મોટો ફેરફાર લાવી શકે છે.
એક વૃક્ષ, એક બોન્ડ, પાણી એક એક બૂદ પાણી અને એક સારી આદત મહત્વ ધરાવે છે.
હા સાચી વાત છે, પર્યાવરણની લત જારજ ફરક છે આપણે
આજે ઘરની મહત્વપૂર્ણ વાતો કરી નહી આપણેે
હમ્મ હમ્મ પર્યાવરણને બચવા માટે થઈ શકે છે.
જો પર્યાવરણને બચાવવું હોય તો આપડે સ્વચ્છ, હરિયાળી સંસ્કૃતિક પર્યાવરણ માટે સાથે મળીને કામ કરીએ તો પર્યાવરણ એ બચી શકે છે.
એ તમારી સાચી છે, બટ આજ કલ જે રીતે દેશ દ આગળ વધી રહયા છે એ રીતે લાગતી નથી કે આગળના સમયમાં પર્યાવરણ બચચ તો આમ સપાય છે.
જો આપણે કઈક કામ કરીએ અને આપડું સારી રીતે પર્યાવરણ નું ધ્યાન રાખીએ તો પર્યાવરણ બચી શકે છે.
હમ એ તો વાત સાચી તમારી આપણે આ સંદેશ બધા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરીશું અને આજનો સંવાદ અહી પૂરો કરીએ ખુબ આનંદ આવ્યો હતો.
હા ચોક્કસ મને પણ ખુબ આનંદ આવ્યો ચલો મળલએ
ચાલ બજી બીજી વાર મુલાકાત લઈશું તો આ વિષ ખુબ ચર્ચા કરીશું.
હા આ બીજી વાર મુલાકાત લઈશું તો આ વિશે ખુબ ચર્ચા કરીશું અને બીજું કોઈ ટોપિક પણ વિશે વાત કરીશું આપણેે
ખૂબ સરસ ખૂબ સરસ ઉતાર મળલા
ચાલો મળીએ બાય